તો. હેલો.
હલો જો બોલ રૂમને સાફ સફાઈ થઈ ગઈ કે હજુ કચ્ચા ડબ્બામાં જે બેઠો છે?
અરે નેહું રૂમ તો સાફ થઈ ગયો પણ યા હ થઈ ગયો. છોકરાઓ થાલી ભરી ભરીન લે છે અને પડી બધી થાલી કચરા પીટમાં નાખી દે છે.
અરે ધ્રુવ આ તો દરરોજ નુ થઈ ગયું છે. સિર્ફ હોસ્ટન ની મેસ જે કામ તું કોઈ લગ્ન કે પાર્ટીમાં જા ત્યાં પણ લોક થાળલીમાં બધું જે પેંગું કરી લે હશે પૂરી શાક મીઠાઈ કચોરી અને પછી બે કડ કા ખાઈ ને આખરી થાળી ડસ્ટબિન માં એ જોઈને સાથે જ જીવ બળે.
હા યાર. આજે મેસમાં જો કાકા કચરો સાફ કરતા હતા એમની આંખમાં હુ જોતો હતો એ બિચારા દરરોજ આટલો બધો ખોરાક વગર થ જોવે છે આપાને અહીયા હોસ્ટેલમાં પૈસા મળે છે એટલે આપણને એની કિંમત નથી સમજાતી,
સાચી વાત છે ધ્રુવ તને ખબર છે, એક બાજુ દુનિયામાં કેટલા એ લો એવા છે જેમને વખતું ખાવાનું પણ નથી મળતું ગમે તે એટલા ટાભર્યા બૂક્યા સોઈ જાય છે, અને બીજી બાજુ આપણો આ આટલો મોટો અનાનો બિગાડ આ પાપને તો બીજું શું છે.
હમ્મ પણનેવું મને એક વાર સમજાય નહી આ ખોરાક નું બગાડ થાય એ તો ખોટી વાત છે જ પણ લોકો ન કે છે કે આની અસર ક્લાયમેટ ચેન પણ થાય છે, એ કેવી રીતે ખોરાક બગાડવાથી પર્યાવરણ ને શું લેવા દેવા
એ બજ મોટો લેવા દેવા છે, ધ્રુવરાું વિચાર જે ખોરાક થાલી થાલીમાં આવે છે. અને ઉગવાડવા માટે ખેતમાં કેટલી પાની, કેટલી જમીન અને ખેડૂતની ખેટલી મહેનત લાગે છે, જ્યારે તું એ અન્ન ફેંકી દે છે, ત્યારે એ બે એ બધું પાની અને રિસોર્સિસ પણ પાનીમાં જે જાય છે
હમ હા તો હું વિચારતો જ નહતો મતલબ પાનીનું પણ બગાડ થયો જ કહેવાય ને.
સિર્ફ પાની જ નહીં. જ્યારે આ બગાડ થયેલો ખોરાક કચરાની ડમ્પિંગ બાર દાય આય એ આઈ યાડીમાં જાય છે, ત્યારે એ સરવા માંડે છે. અને સરતી વખતે એ માન એ માનથી મિથેન ગેસ નીકલે છે જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધારે ડેન્જરસ એક છે, એ ગેસ ગ્લોબલ વોર્મિંગ વધારે છે. એટલે થા થાલીમાં અન્ન છોડવાનું એ સીધા ધરતી માતાને નુકસાન પહોંચાડવા જેવું છે.
હ યાર આ વાત સાંભલીને તે હવે મને થાલીમાં એક દાણો છોડતો પન બીક લાગશે. અમે છોકરાઓ હોસ્ટેલ માં કેતો હોય કે મેષનું ખાવાનું ભાવતું નથી એટલે ફેક કી દઈ છે. પણ ભાવતું ન હોય તો પેલાથી જો ઓછું લેવું જોઈએ ને.
એજ તો નિયમ હોવો જોઈએ. તને ભૂખ હોય એટલું જ થાલીમાં લો. ત ગમે તો ફરીથી લેવા જવાય ત્યાં કોઈ ના નથી પાડતું પ પપ્પા હંમેશા કહેતા હતા કે અન્ય એ પૂર્ણ બ્રહ્મ છે કે તું બર વરસાદમાં તડકામાં, રેતીમાં મહેનત કરે ત્યાગે અનાજ ઉગે છે, આપણને થાળીમાં રેડીમેડ મેલી જાય છે, એટલે આપણને લગતા નથી કે આની પા છે, કોઈની આખરી મહેનત છે.
હા યાર. પપ્પાની વાત સાચી છે મારા પપ્પા મારા પપ્પા પણ કેતા કે થાલીમાં જમવાનો સુકાઈ જાય તો એ અન્નનો અપમાન છે. આપણને ઘરમાં મમ્મી રોજ ગરમ ગરમ પીરસતી હતી. ત્યારે આપણે નકરા કરતા હતા. અહીંયા હોસ્ટેલમાં આવીને ખબર પડી કે અન્નના આની સાચી વેલ્યુ શું છે.
હમ હમ
બરું નેવું આ પ્રોબ્લેમ તો મોટે છે. પણ આનું કોઈ સોલ્યુશન કરું, જેમ કે કે લોકનમાં કે મોટી હોટલેસમાં જો ખાવાનું બચી જાય છે. એ શું કરી શકાય?
અ ઘણા સારા રાસ્તા છે, જુઓ આજકાલ ઘણી બધી એનજીઓઝ બંને રોબિનહૂડ આર્મી જેવી સંસ્થાઓ છે, જે હોટલ્સ લે લગ્ન ફંક્શન સમાથી વધેલું ખાવાનું કલેક્ટ કરે છે, એ લોક એ ખોરાકને શાંતિથી ચેક કરે કે તે સારો છે કે નહીં? અને પછી ગરીબ લોક સુધી પહોંચાડે. છે આપણને પણ જો ક્યાંય એવો મોટો ફંક્શન કરીએ તો એમનો કોન્ટેક્ટ કરવો જોઈએ
વાહ આતો બથે સરસ કામ કહેવાય મારા એક કજના લગ્ન લગન આવતા મહિને જે છે હું અને આ વાત નક્કી કહીશ કે વધેલું ખાવાનું ફેંકી ના દેતા કોઈ એનજીઓ નો ફોન કરી તે કમસે કમ કોઈનું પેટ તો ભરાશે
હા એબ જેમ મોટો પુણ્ય ન કામ છે અને હોસ્ટેલની મેસ માટે પણ તું એક કામ કરી શકે છે તું તારી સ્ટુડન્ટ કમિટીમાં વાત કર કે મેસ પાસે એક બોર્ડ લગાવ્યો જેમાં રોજ કેટલો કચરાનો બિગાડો થયો એનું વજન લેખ કે એલું હોય જ્યારે છોકરાઓ જોશે આજ સાત કિલો અને બગાડ થયો ત્યારે એમે એમને પોતે શર્મા હશે
હમ અરે વાહ નિયા હા આઈડિયા તો જે ડેન્જરસ છે હું કાલે જ મેશ કટ્રોલર પાસે જઈશ અને ફૂડ વેસ્ટેજ ટ્રેકર બોર્ડ આઈડયો એમને આપીશ જો છોકરાઓ રોજ એ નંબર જોશે તો નક્કી વિચાર કરતા હશે
હમ મને તારું આ વિચાર ભજગ મળ્યો જો બદલાવ હંમેશા પોતાનાથી જ શરૂ થાય કાલે તારી થાળી જોઈને બીજા પાંચ છોકરાઓ પણ અનદ ભગાડા કરવાનું બંધ કરશે
નક્કી આજ તો મારો સંકલ્પ છે કે હું થાલીમમાં કદી એક દાણો પણ નહી બગાડું ચાલ આવે તારી આ વાત મારે મગજ ખોલી નાખ્યું એ જોવું છું મારા ફ્રેન્ડ સાથે આ મે વાલી વાત કરવા
હા ચાલ આ જ સારું કામ છે ઓલ ધ બેસ્ટ ટ સાંજે મળીએ થિયેટર પાસે શાંતિથી
અરે ઊભી રે ને હું ફોન મુકતા નહી મને ઘણી એક વાત યાદ થઈ આપણે હો ની વાતો કરી પણ ઘરમાં પણ ક્યારેક મગજ મારી થાય છે ને જારે વધેલું શાક કે રોટલી ફ્રીજમાં પડી હોય તો આપણે બ બીજા દિવસ એ ખાવામાં નકરા કરીએ છે કે મને વાસી નથી ખાવું
સાચી વાત છે ત્યારે મમ્મી શું કરે તે વધેલી રોટીલાનો મસ્ત નાસ્તો બનાવી દે જેમ કે રોટલીનો વગાર કે રોટલીનો ચૂડો અમારી મમ્મી તો બધેલા ભાત માનથી મસ્ત વગારે ભાત કે પુલાવ બનાવી દે છે જે ઓરિજિનલ કરતાં પણ વધારે ટેસ્ટી લાગે
હા યાર મારી મમ્મી પણ વધેલી રોટલી માટે રોટલી નો ખાકરો બના દેતી હતી ચા સાથે ખાવાની કેવી મજા આવતી હતી મતલબ અમારી મમ્મીઓ સાચી ફૂડ સાયન્ટિસ્ટ છે જે ને વેસ્ટ થવા નથી દેતી હ
એસ તો ઘરની આ આદત આપણને હોસ્ટેલમાં પણ રા ખવી જોઈએ જો ક્યારે ખાવાનું વધે તો અને ફેંકી ન દેતા સાચવું જોઈએ અન્ના નો બિગાડો રોકવો એ કોઈ મોટો ટાસ્ક નહીં બસ છોટી છોટી આતારનો ખેલ છે.
હમ સાચી વાત છે મેડમ ચાલ હવે સાચે જ જાઉં છું પેટ પૂજા થઈ ગઈ છે હવે દેશ પૂજા કરવાનો ટાઈમ છે.
હમ હમ
ના નાવા ગો છુ
હા સાચી વાત છે. ત્યારે મમ્મી શું કરે બધેલી રોટલી નો મસ્ત નાસ્તો બનાવી દે
જેમ કે રોટલી નો વઘાર કે રોટલી નથી વો અમે તો વદેલા ભાત માનતી મસ્ત વડલે ભાત કે પુલાવ બનાવી દે છે જે ઓરિજનલ કરતા પણ વધારે ટેસ્ટી લાગે.
હ શું વાત છે શું વાત છે મેડમ ચાલ હવે સાચી જાઉ છું સફાઈ ઓ અવેરનેસ કરવાનો ટાઈમ છે. બાઈને હું આવજો
બાય થ્રો આવજો